જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો?
હું મજામાં દ્વિ
હું પણ મજામાં છું બાકી શું ચાલી રહ્યું છે હલો
હું બસ હમણાં તો શાંતિ હા બિલકુલ આવે છે તમારો અવાજ
હા બાકી બતાડો શું ચાલી રહ્યું છે હમણાં
બસ હમણાં સાં
મે મેં તો હું તમને એક દિવસ જોયા હા હા નહી હું તમને જોયા બહુ જ સ્ટઇલિશ લાગી રહ્યા હતા
હા એ આજકાલ મોર્ડન કપડાનો જમાનો છે તો મેં વિચાર્યું કે કંઈક મોર્ડર્ન સ્ટાાઈલ કરીએ આપણેે પણ
બબર છે તમારી તો તમે શું શું પહેરો છો એમાં મતલબ વેસ્ટર્ન વેર પહેરો છો કે પછી આપડું આ ઇન્ડિયન વેર પહેરો છો વધારે
મને એકચુલી બંને જ ગમે છે અને ખાલી મારી જ વાત નહીં પણ જોવા જઈએ તો આપણી સોસાયટીમાં કે આજુબાજુના લોકો પોતાની પસંદગી પ્રમાણે ક્યારેક મોર્ડર્ન વિયર તો ક્યારેક તો ક્યારેક ટ્રેડિશનલ વિયર પ્રસંગ પ્રમાણે પહેરતા હોય છે
હા એ વાત તો તમે હું છે નેેલી રેગ્યુલર રુટીનમાં હું મોસ્ટ ઓફ આપણા શું કે વેસ્ટર્ન વેર જ પહેરું છું જેસે ટોપ છે જીન્સ છે કો શોર્ટ કુર્તીઝ છે એવું રેગ્યુલરમાં હું એ વધારે પહેરવાનું કરું
હા નહી એ સારું પણ છે કેમ કે રોજ આપણને ઘરના કામ હોય ઓફિસના કામ હોય તો આપણે ટ્રેડિશનલ વયરમાં આખો દિવસ નારેસ કી અથવા તો એને કિન્યુ ખોદી આપણે ના સાચવી શકીએ કેમ કે એ હેવી પણ થઈ જાય છે ઘણીવાર અને સાચવવા મુશ્કેલ વાય છે
હોય છે નહી હું ડ્રેસ પણ પહેરું છું ું આપણેે શું રેગ્યુલર કોટન બેઝ ના હોય છે ને ઈ કારણ કે એમાં બધું આપણને સરળ લાગે કમ્ફર્ટ પણ હોય ને એમાં
હા સાચી વાત છે અને ગરમી ન મોસમ છે તો ત્યારે જે આપણને કમ્ફર્ટેબલ હોય એવા જ
હા હા હવે તો ગરમી આવી ગઈ એટલે આપને કોટન જ વધારે ગમશે બધા હેવી વર્ક વાળા એવા તો જરાય નં ગમે
હા, એ તો છે જ. પણ ક્યારેક કોઈક એવો પ્રસંગ હોય કે કઈ ક પૂજા હોય ઘરમાં, કે કોઈ લ ગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે ટ્રેડિશનલ વીયર પેરીએ તો જ એ આપણને શોભા આપે છે.
ત્યારે જ સારું લાગે.